હાં મિત્ર એવું સે.
હાં મિત્ર સારું છે. તમે કેવા છો.
હા મિત્ર તબિયત સારી છે. તમારી સારી છે ને
હા મારી તો સારી છે પણ તમારી સારી નથી લાગતી મને એવું લાગે તમને શરદી કે ખાંસી થઈ ગયેલી છે.
હા મિત્ર થોડી ચોમાસું છે તો થોડી તબિયત થોડી બગડી ગઈ છે મિત્ર.
હાં હાં ચોમાસું બરાબર હમણાં તો વરસાદનો સિઝન કે નઈ એટલે સાચવીને રેવું પડે બરાબર તો બીજા બધાં સારાં હશે ને
હા મિત્ર સારા છે. અને તમારા ઘરે પણ બધાં સારા છે ને
હાં મિત્ર અમારાં ઘરે હો સારા જ છે. ને તમે મિત્ર દવા કંઈ એવું લીધું કે
હા મેં તો દવા લેવાની બાકી છે પરંતુ થોડી વાર રાહ જોમ સારું થઈ જાય તો ઠીક છે. બાકી તો દવા કરવું જ પડશે. અને મિત્ર હું તમારો તમારી સાથે એક જગ ચર્ચા કરવા જઈ રહ્યા છી. અને મિત્ર એ ટોપિક નું નામ છે મિત્ર ડિજિટલ પેમેન્ટ તો ડિજિટલ પેમેન્ટ શું છે અને ડિજિટલ પેમેન્ટ આપણાં જીવનમાં કેવી કેવું કેવું મહત્વનું છે. એના વિશે થોડી માહિતી આપજો કારણ કે આજનાં સમયમાં મિત્ર ડિજિટલ પેમેન્ટ ખુબ જ વધુ રી ઉપયોગમાં થઈ રહ્યું છે તો મને વધુ પ્ર વધુ માહિતી આપ આપવા માટે તમને હું વિનંતી કરું છું મિત્ર
હાં હાં ચોક્કસ મિત્ર તમે જે અ જે ટોપિક જે વિષય પસંદ કર્યો ડિજિ ડિજિટલ પેમેન્ટ એ ખુબ જ અ તમે મને ગયમુ એવું કારણ કે હાલનાં સમયમાં આપણે જોવાં જઈએ તો બધા ડિજિટલ પેમેન્ટ નો યુઝ કરતા હોય છે જે અ જે અઢાર વર્ષના જે મોટી ઉંમરમાં વાળા છે એ લોકો તો કરતા જ હોય છે. કારણ કે ડિજિટલ પેમેન્ટ એ વગર કોઈ જગ્યાએ એવું કોઈ જગ્યા અને આપણેે જોવા જઈએ તો કશું ટાઈમ જ નથી તેવો કારણ કે એમાં તમે જોવો ને એક આપણે એક માણસ ગુજરાતમાં છે ને બીજો માણસ કંઈ તમિલનાડુમાં છે એને કઈ પૈસા મોકલવાના હોય તો ખાલી એક મિનિટ ની અંદર ટ્રાન્સફર થઈ જતાં હોય એક મિનિટ હું એક મિનિટ હો નઈ લાગે પાંચ સેકન્ડ લાગે ખાલી પૈસા માટે તમે જોઈ શકો છો આટે ટેકનોલોજી કેવી એમ વધી ગયેલી છે. ને તમને તો ખબર જ છે કે પેલાંના સમયમાં જયારે આપણે બેંકમાં પૈસા જમા કરવાના હોય કે ઉપાડવાના હોય તો તે સમય દરમ્યાન જયારે બેંકની અંદર જતાં હતાં તો કેટલી લાઈન કેટલી લાઈનમાં આપણે ઉભા રહેવું પડતું તો એ તે સમય દરમિયાન તાખી બેંક તો એમ ભરાયલી જ જેવી રેય ને તેમાં તો એવું થાય કે ને પાછું ની આ આપણો નંબર આવતા આવતા તો બે કલાક તો થઈ જ જાય મિત્ર પછી આપડે ત્યાં પૈસા એક હજાર બે હજાર જેટલા ઉપાડવાના હોય તો આપણને તાં લાઈનમાં રેવા પડતું હતું. તો એ સમય દરમિયાન આપડે જોવા જઈએ તો આપડે એમ જોવા જઈએ તો સો રૂપયે આપડે જમા કરવાના હોય તો એ લાઈનમાં ઉભા રહેવું પડતુ હોય સો રૂપિયા આપડે કાઢવાના હોય તો પણ લાયન રૂપમાં ઉભા રેવો પડતો હોય. પન આજના જે યુગમાં જે ડિજિ ડિજિટલ પેમેન્ટ છે મિત્ર તો એમાં સો રૂપિયા હું એક રૂપિયો કાઢવાનો હોય તો એ પાંચ સેકન્ડની અંદર આપણે કાઢી શકીએ ઉમેરી શકીએ એવું થઈ ગયેલું છે ને એનાથી આપડે કંઈ પૈસા એટલે આપડે હાથમાં લેઈને આપડે ઘુમવા નઈ પડે જે આપડે મોબાઈલની અંદર તમને ખબર જ છે અ આપડે કકઈ બે ત્રણ લાખ રેય તો એનો આપડે રાખવા માટે કેટલો મોટો ઠેલો જોઈએ એમ પૈસા પન આપડે જે મોબાઈલ નોર્મલ મોબાઈલની અંદર ખાલી એમ આખું કનેક તો તમે જોઈ શકો છો એવું બધું સિસ્ટમ આવી ગ્યુ છે. મેં તમારો મોબાઈલમાંથી એક રૂપિયો કપાયો હોય તો તમારા ઉપર મેસેજ આવી જાય. તો એ કેવી સારી વાત કેવાય એમ જોવા જાઈએ તો આપડે. તો એની અંદર એ ખુબ જ ટેકનોલો જી વધી ગેયલી છે એમ આપડે કેઈએ તો ચાલે કારણ કે એનાથી કોઈ જગ્યાએ અમના ચાલતું જ નઈ તમને ખબર જ કોઈ આપડે ફોર્મ ભરવાનું હોય એમાં ફી ભરવાની હોય તો હાલના સમયમાં તો બધું ઓનલાઈન જ થતુ હોય. બે હજાર, ત્રણ હજાર, છ હજાર ભરવાનું હોય. ને એમાં કોઈ ફોર્મ ભરવાનું હોય એમાં ફ્રોડ હો ના થાય. ને પહેલાના સમયમાં જ્યારે ઓફલાઈન ફોર્મ ભરતા હતા. ત્યારે આપડે કોઈ આમ ફી ભરતા હોય તો એના અંદર કોઈ એવું ભરોસો પાત્ર થતું જ નથી કારણ કે આપડે ઓફલાઈન ફોર્મ ભરવાના હોય એમાં આપડે પૈસા ભરી આવેલા હોય પન એ કોઈ લેઈ ગેયલું હોય એમ તો પછી તાં સેલાં જે વેદિ ફાયર સે તો તાં પછી એ પૈસા એ તમારા બાકી સે એવું કેય સે પસી તો એ પેલા ના આ પડે જોવા જઈએ તો પેલાના જે પેઢી હતી આપડી તો એને એટલો બધો આ ડિજિટલ પેમેન્ટ નો એમ લાભ નહીં મળ્યો પણ હાલના સમયમાં તો બધા જ જેવા એમ મ જોવા જઈ તો બધા જ જેવા લાભ લઈ રહ્યા છે ડિજિટલ પેમેન્ટનો તો આ એક ખુબ જ સારી વાત કહેવાય. કારણ કે એના આપડે જોવા જઈએ તો ન નાની માં નાની દુકાન ર કે પછી રી્ષામાં આપણે ભાડું આપવાના રહે ત્યાં તો આ ડિજિટલ પેમેન્ટ ન યુઝ કરતા છે. તો શું મિત્રો આપણે? તમે જણાવશો કે તમારા બાજુ આવું કોણ? એવી જ જેવી દુકાનો આ ડિજિટલ પેમેન્ટ ન ઉપયોગ કરતા હોય છે.
હા, મિત્રો તમારી વાત ખુબ જ સરસ છે મિત્રો તમે જે પણ કહ્યું એ મને ખુબ જ ગમ્યું. પરંતુ મિત્ર! આપણે જોવા જઈએ તો અજુન પણ જે ગામડા વિસ્તારના જે લોકો છે એ લોકો સુધી આ ડિજિટલ પેમેન્ટ હજુ સુધી એ લોકો પહોંચી નથી પહોચી છે પરંતુ એ લોકોને હજુ સુધી યોગ્ય રીતે ખબર નહી પડી કઈ રીતે ચલાઉ. પરંત એ લોકો ડરી જતા હોય છે, કે કઈ આપણે જો આપણે જો આ ઓનલાઈન પેમેન્ટ ઓનલાઈન પેમેન્ટ પદ્ધતિ ચાલવાઈ તો? એમાં પૈસા સુરક્ષિત છે, કે નહીં એવી ઘણી બધી એ લોકોને એ લોકોને ઘણી બધી એવી એ લોકોને મજવણ થતી હોય છે, કે શું ઓનલાઈન પેમેન્ટ યોગ્ય રીતે છે, કે નહી? તો મિત્રો. જ ઘણા ડરી જતા છે કારણ કે મિત્રો પહેલાના જમાનામાં હોતોનથી. કારણ કે પહેલા ના જે આપણા દાદા લોકો જે દાદા લોકોથી એ લોકો ના દાદા લોકો હતા તો એ લોકો બેંકમાં પૈસા મુૂકતા નહીં હતા કારણ કે એ લોકો ડરી જતા હતા કે બેક માંથી કોઈ બેંકમાંથી લ કોઈ બેંક ચોરી લઇ જાય પૈસા બધા લઈ ગયા એ લોકો ડરતા હતા અને એ લોકો ઘરે જ મુકતા હતા. પરંતુ મિત્રાલ હવે એવું નથી રહ્યું કે. બેંકમાં પણ એવું બેંકમાં પણ એક પૈસા મકવા પેલા ડરતા હતા પરંતુ હાલમાં બધા બધા જ શી શિક્ષણ ના લીધે બધા જાગૃત થયાશે એ લોકોને ખબર છે, કે પૈસા કઈ રીતે સાચવવા. અને પરંતુ મિત્ર આ ડિજિટલ પેમેન્ટ ઓનલાઈન પમેન્ટ કઈ રીતે કરવું એ, એ થોડું એ લોકોને સમજવું અઘરું છે, કારણ કે એ લોકોએ પેલાના જમાનામાં એવું ક્યારેય પણ જોયલું ન હતું. આજે જોય છે તો એ લોકોને સમજ નથી પડતું કારણ કે એ લોકો ઓછ બનેલો હોય છે, પરંતુ મિત્ર હાલમાં આપણે જોવા જઈએ તો ગામડા વિસ્તારમાં જે નાની નાની દુકાનો હોય છે, જ્યાં એક રૂપિયાથી માંડીને હજાર બે હજાર જેટલા પણ આપણે પૈસા ટ્રાન્ઝેક્શન કરવાના હોય એટલે થઈ શકીછે. શાકભાજી વાળી દુકાન હોય અથવા તો કોઈ રમકડાની દુકાન હોય કોઈ પણ દુકાન હોય. ત્યા સ્કેૅનર લગેલ હોય છે, જે આપણે ક્યુ આર દ્વારા આપણે એના એમાં પૈસા નાખી શકે છે. પેલા ના જમા એવું હતું કે આપણે ખિસ્સા માં પૈસા મૂકવા પડતા હતા અને એ ચોરાઈ જવાનો ભય પણ હતો તો એ લોકો ખુબ જ ગભરાતા હતા કોઈ જગ્યાએ પ્રવાસ જવાનું હોય તો એ લોકો બેંકમાં પૈસા એટલા બધા લઈને જવાનું એક જગ્યાથી બી જગ્યા જવાનું તો એ લોકો રહેતા હતા કારણ કે, જો કોઈ વ્યક્તિ આ પૈસા ચોરી જાય તો એ લોકોને ખુબ જ નુકસાન થાય પરંતુ હાલમાં એવું નથી. કોઈ પણ કોઈ પણ ચોર આપણું જે મોબાઈલ માંથી પૈસા ઉપાડવાના ઉપાડવા માટે આપણો જે હેક કરતો હોય છે, તો એના માટે પાસવોર્ડ જોઈતો હોય છે, અને આપણો પાસવર્ડ હમ પર્સનલ હોય છે, તો એનાથી આપણા પૈસા પણ સુરક્ષિત હોય છે, અને આપણે ગમે તે જગ્યાએ ગમે તે સ્થળે આપણે પેસાની હેરફેર કરી શકીએ એટલે કે પૈસા ઉપાડી શકી એવું આપડે કરી શકીએ કોઈ પણ એટીએમ માંથી જઈને આપણે પૈસા ઉપાડી શકીએ તો આ એ ખૂબ જ મહત્વનું મહત્વનું છે કારણ કે, પહેલાના જમાનામાં તો એવું એ લોકો એ જોયેલું પણ ન હતું કે કઈ રીતે પૈસા હા ઉપાડવાના અને પેલાના જમાનામાં એવું હતું મિત્રો કે એ લોકો જે દાદા લોકો હતા એ લોકો લાઈન માં ઉભા રહેતા હતા મિત્રો મારી વાત કરું તો હું પણ જયારે નાનો હતો ત્યારે મમ્મી પપ્પા સાથે ગએલો તો હું પણ બેંકમાં લાંબી લાઈન હતી તો લાંબી લાઈન માં ઉભા રહેવું પડતું હતું અને વારો પણ ક્યારે આવે એ એની રાહ જોવી પડતી હતી.
તમારી વાતો સાચી જ છે મિત્ર કારણ કે હું પણ લાઈન માં ઉભો રહેલું છું જયારે પેલી જ વખતે ગયેલો હતો ને બેંકમાં તો મારે બે હજાર રૂપિયા જમા કરવાના હતા તો મારે કેટલી લાંબી જેવી લાઈન હતી આશરે એમ જોવા જઈએ તો બેંક ની અંદર પંદર ફૂટ જેટલી હું દૂર ત્યાંથી જે પૈસા જમા કરવાનું કાઉન્ટર હતું ત્યાંથી હું પંદર ફૂટ જેટલો દૂર ઉભો રહેલો હતો ફોર્મ ભરીને ને મિત્રો એમાં આપણે જોવા જઈએ તો અમુક ને તો ફોર્મો નથી ભ એમ ભરતા આવડતું તો એ લોકો મારું તો એવું હોત કે અમુક લોકો જે હોય તો દસ પંદર મિનિટ કર્યું ફોમ ભરતા નીકળી જાય કોઈના પાસે ભરાવું હોય તો ને તે પછી ત્યાં જતા તો એ લોકોને કેટલો જ સમર એમ હ વૅથ ર્વ્યથ થઈ જતો હોય. કારણ કે ફોર્મ ભરવાનું કા લાઈન ભરવાનું લાઈન માં ઉભા રેવાનું ને અમુક ને તો એવું હોય કે કા પેલું આપવાનું એવું નથી ખબર હોતુ તો મારે રીતે એવી મેં વિનંતી! કે હાલમાં સમય માં ડિજિટલ પેમેન્ટ નું હજુ પેલું વધારે થાય તો સારું અને તમને તો ખબર જ છે કે અમે એક વાર આધાર કાર્ડ લિંક અ જે છે એ બેંકની સાથે લિંક થઈ જાય તો આપડે કોઈ હો જગ્યા થી અંગુઠાથી પણ પૈસા ઉપાડી એ શકીએ તો તમારે શું કેવું મિત્ર?